ભલે.
હોવાને મારા વાર.
હા તમારું પણ કમ્પ્લીટ આવે છે, શું કરી રહ્યા છો.
કંઈ નહી અમે કંઈ નઈ કરી રહ્યા હતા, અમે શું કરી રહ્યા છે.
બસ ઉપર હમણાં જમીન ને બહાર આવ્યો તો,
હા. હા,
બસ જે જમવામાં તો દૂધી અને જે નહી આપણે રોટલો જે કર દેશી ખોરાક કીધું. આમ તો દુધી. દૂધી ખાવાની મજા ના આવે પણ નથી, કેતા કે દૂધી ખાવ તો બુધી આવે. એવી વાત છે, કારણ કે. જે ખાવા ભાવે નહી ને એજ ખાવા આપણને તાકાતને જે પ્રોટીન પૂરું પાડે છે. જેમ કારેલા જેવું ને આપણે આપણ ના ભાવ પણ છતાંય ઘણું બધું પ્રોટીન પૂરું પાડે આપણા માટે જે જરૂરી તત્વો છે એ પણ પૂરા પાડે. તમારે શું કેવું અમ તમે ખાતા જશો ને કે તમને નહી ભાવતું એવું બધું.
તમારી પણ વાત સાચી. જેમ કે દૂધી છે કારેલા છે કાળેગા છે જેમ અલગ અલ એવી શાકભાજીઓ એવી અ. શાકભાજી છે કે આપન જે શક્તિ આપે શક્તિ આપે બત. પણ બુદ્ધિ આપે મગજનો સદ ઉપયોગ થાય ને એ પ્રમાણે શક્તિ આપે. એવી અમે અમુક શાક ભાજી છે જેમ કે આપણે એ અ દૂધી ખાઈએ તો પણ એનો અલગ અલગ રીતે. આઈટમો બણતી હોય છે હલ્વો બ નતો હોય છે જેમ કે ગાજરનો પણ હલવો બણતો હોય છે એમ અલગ અલગ રીતે આપડે આઈટમો. પણ ઘાણી શાકભાજી ની બણતી હોય છે. પણ આપડે જો ખાવાના ટાઈમે જો કચુંબર. કરીને ડુંગળીની કચુંબર કરીને આપડે ખાય ને તો બહુ સારું અને એવી રીતે ગોળ પણ. ઈડ માં ખાયા ખ તો પણ સારું જેમ કે આપણે. ઘણી ઘણી નવી મીઠશવાળી આઇટમો બણતી હોય છે પણ ઘણીને ડાયાબિટીસની તકલીફ હોય છે. જ પણ એ મીઠાશ ખાઈ નહી કરતા જેમ કે આપણે હાલ જ જે મળસો છીએ ને તો આપણા. આપણે હાલ આ ડાયાબિટીસ ના હોઈ શકે જેમ કે આપણે વધારે પડતી મેઠાશ ખાઈએને તો પણ આપણે પણ ડાયાબિટીસ હોય શકે જેમ કે જે ઘરડા માણસ હોય છે પણ એમને ડાયાબિટીસ થઈ. શકે છે જેમ કે એમને મીઠાશ ના ખાવી જોઈએ જેમ કે હાલ શાકભાજી ખાય તો પણ એમને. પણ ચાલે.
હા બરોબર છે મીઠાશ ના ખાવી જોઈએ તમે જો તા હસો કે ઘણા જે ઉમરલાયક લોકો થઈ ગયા એમને ડાયાબિટીસ હોય છે. પણ એવું નહી હોતું કે જે હાલના લોકો છે ને.
તમે જોશો કે હાલના લોકોને પણ જે ડાયાબિટીસની તકલીફો છે. પછી તમે જોશો કે અમુક. ને નાના નાના બાળકો હોય તેમને નંબર પણ આવે છે. જે આંખ ના નંબર આવવાનું આ બધું કારણ પછી. અમુક ને નથી વાળ ધોળા થઈ જતા નાની ઉંમરે એ બધ એનું બધું કારણ છે ને આપણે જે પ્રોટીન કેલેરિયમ ના મળી રહે હવે જે હાલમાં. નાના નાના બાળકોને જે આપડે નથી વાળ ધોળા થઈ જતા નાની ઉંમરે. તેનું જે મેન કારણ છે ને જે કે આપણે બી ટ્વેલ જે પ્રોટીન હોય ને. આપણે વિટામિન તે નથી મળતું. અને હારે રહ્યું ને. આપણને ઓલા આપણે જે દૂધમાંથી મળે છે હવે નાના બાળકો તો દૂધ પીતા નથી. તેના કારણે પણ. તેમને જે પ્રોટીન ના મળે તેથી તેમને જે નાની ઉંમરે વાળા ધોળા થઈ જાશે ને સફેદ થઈ જાય છે પછી આ જે આપણે જે કારેલા વગેરે પણ નથી ખાતા તેના કારણે તેમને જે આ કડવાસ જ જેવી રીતે તમારી અંદર કડવાસ જાય ને. તો તમારા રોગ બધા દૂર થઈ જાય તમે મને એક વખત તાવ આવ્યો હતો એટલે મારા ઘરના. ને દૂધી નું શાક પછી કારેલા નુ શાક પછી જે એવું બધું ખા એટલે હું. પણ તે ખાવાનું ચાલુ કર્યું ને તો ટૂંક સમયમાં એક બે દિવસ મારો તાવ પણ મટી ગયો હતો. અમારા એક કાકા છે તે તે ઘણી બધી આયુર્વેદિક દવા. કરે છે તેમને કશું તાવ બીમારી એવી કસી થઈ જ નથી. એમને ડાયાબિટીસ જેવી. કશું બીમારી જ નથી અમુક લોકોને તો ડાયાબિટીસ એટલે એટલા પ્રમાણમાં થઈ જાય કે તેમને ચા. પણ નથી પીવાની હોતી કશું એવું ઈસ્યુ ઘણી બધી હોય છે હાલમાં જ પહેલા સમયમાં જે લોકો ખાવા ખાતા જમતા એ અંદર એટલે જે પ્રોટીન મળતું. તેથી હાલ તે સમય સુધી તેમને એસીવર સુધી પણ, ને બધી પ્રોટીન મળી રહ્યું છે.
હા તમા હા તમારી વાત સાચી છે. જેમ કે આ તમે પણ મને વાત કરી તો મને એક યોગ્ય પ્રસંગ ઉભો થ્યો. જેમ કે નાના બાળ ને જે મોટા બાળકો છે એમને પણ ઓસને નંબર આવતા હોય છે ઓશો નો નંબર આવવો એક એવું કારણ હોય છે જેમકે વધુ પ્રમાણમાં આપણે ફોન દેખીએ તો પણ નંબર આવતા હોય છે જેમ કે, વધુ પ્રમાણમાં વધુ ફોકસ કરીને દેખતા હોય છે પણત્યારે નંબર આવતા હોય છે જેમકે આ આપડા ઘરડા માણસો એ એવા એવી દેશી દવા મને, વાવડી હતી કે જેમ કે આપડે જે શિયાળા ની અંદર જે અ, શેતર આજુબાજુ સેઢા હોય ને તે સેઢા ની અંદર જે ધ રો ઉગેલી હોય તે ધરું ઉપર આપડે જો અળવાના ચાલીએ ને તો પણ આપણા નંબર દૂર થઈ જતા હોય છે જેમ કે અમારે એક બીજા દાદો છે. એમને મને સારી જાણકારી આપી દેશી દવા પરમાણે જેમકે મને એવી દવા વાવડી કે તમે જેમ કે આ દેશી ગાય નું ઝરણ આવે કે નહી હા તે ઝરણ આપ આપણે જો એક મુઠ્ઠી મોઠી કાયમનું સવાર સવારમાં પહીએ ને તો આ આખી જ તંદુરસ્ત આખી એની અલગ જ શક્તિ આઈ જતી હોય છે જેમ કે આપણે પ્રો પ્રન વાળાડ પાવડર પીતા હોય છે એને પણ દસ ગણે દસ ગણે. દસ ઘણે. મજબૂતી એમાં હા એમાં આપતી હોય છે હા હા.
હા બરોબર છે જેદસ ગણી મજબૂતી ટૂ. પાવડર જે પઈએ છ છે તેના. કારણે આપણે પ્રોટીન તો આપે પડે તમને સાઈડ ઇફેક્ટ પણ થાય છે. તમે આાલ જીમમાં જતા હોય ને લોકો તેમને પૂછવાનું તે ક્રટીન લેશે. પેન એક પ્રોટીન વાળા પાવડર આવે હવે તેને સાઈડ ઇફેક્ટ પણ થાય છે. કે જેની નાની ઉંમરે જે પ્રોટીન લેશે તેને જે યોગ્ય પ્રમાણમાં. સારું ઈક્વિટી ના લેવામાં આવે તો તેમને જે ભાળ છે ને ખરવા માંડે છે. મેં મારી નજર સામે જોઈશ. પછી તમે જોતા હશો કે જે બોડી બિલ્ડરો હોય છે તે ઘણા પ્રમાણમાં પ્રોટીન પ્રોટીન વાળા. પાવડા લેશે તે એટલે એવું નથી કે. બોડી બનાવે છે તે કસરત નથી કરતા તે આ પ્રોટીન વાળા પાવડરો છે ને શરીરના. તાકાત આપે કે જે આપણે એટલીસ્ટ. શરીર માટે કસરત કરી શકીએ પછી આપણે ઊઘને દૂર કરે. આપણને તાકત મળે એટલે આપણે કસરત કરીએ પછી આપણે જે જરૂરી પોષક તત્વો હોય. પણ મળી રહે પછી એના કારણે આપણે જે જરૂરી આપણે. શરીરને બોડી મજબૂત કરવા માટે જે. કેલ્શિયમ આપડણે જેમકે હાડકું છે હાડકાને મજબૂત કરવું હોય. તો હવે એમાં કેલ્શિયમ ની જરૂર પડે હવે કેલ્શિયમ દૂધમાંથી મળે પછી આપણે જેમ ખા. આપણે બીજું અન્ય પદાર્થો છે જેમ કે આપણે પ્રોટીન ના પાવડર લઈએ છીએ. તેમાંથી પણ મળે જેવી રીતે હ. એમાં તો બધા લોકો છે ને જે નાના નાના લોકો પણ મેડિસિન ઉપર આધારિત થઈ જાય. કારણ કે આપણા દેશનો હાલનો ખોરાક કેટલો. આપણા દેશનોો ખોરાક ખોરાક તો સાચો છે પણ શું લોકો સારી રીતે ખાતા નથી તમાર શું કેવું છે આપણા દેશના પશે
આપડા દેશ ના ખોરાક વચ્ચે હા મારું એ કેવું છે જેમ કે ગુજરાતમાં પાર મ તો જ અલગ અલગ ખોરાકો વિશે હું માહિતી આપી શકું જેમ કે ગુજરાતની અંદર શ શુદ્ધ અ શાકાહારી પણ ત્યાં જોવા મળતું હોય છે પણ જે અન્ય રાજ જ્યમાં જેમાં જે અલગ અલગ રીતે માંસાહારી ખાતા હોય છે પણ એના કરતા આપડે જે શાકાહારી ખાઈએ છે એ પણ સારું છે જેમકે માંસાહારી ખાઈએ છે એમના શરીરમાં ઘણા બધા રોગો, ઘણા બધા વાયરસો જેમ કે અલગ અલગ પ્રકારના રોગો થતા હોય છે જેમ કે હાલ કે આપડે શાકાહારી આપડે શા ભાજી ખાઈએે છીએ, પછી બાજરી ખાઈએે છીએ પછી અ જુવાર ખાઈએ છીએ પછ અડદ ખાઈએ છીએ જેમ કે અલગ અલગ દાળો દાળ આવે છે પણ દાળ ખાઈએ છીએ પછી ઘંઉ ખાઈએ છીએ જેમ અલગ અલગ રીતે આપડે અના અનાજ ખાઈએ છે ને તો પણ એમાં બોઉ મજબૂતી આવતી હોય છે જેમ કે એ શાકાહારી હોય. જેમ આપણે શુદ્ધ શાકાહારી શુદ્ધ શાકાહારી ખાઈએ તો પણ આપડે શરીરની અંદર કશું રોગ બીજો થતો હોય એનાથી શરીરને તાકાત આપે છે સારું કેલ્શિયમ મળે છે, સારી પ્રોટીન મળે છે જેમ કે આપડે સવારે ખાઈએ તો પણ સા વતી પણ આપડી અંદર ભૂખ નથી લાગતી હોતી જેમ અલગ અલગ એવા પ્રોટીનમાં મારેલા હોય છે જેમ કે આપડે કઉની અંદર જે હા, અલગ અલગ રીતે પણ ખાતા હોય છેને એ પણ આપણો અંદર પ્રોટીનમાં વધુ પ્રમાણમાં તાકાત ધરાવ
હા, વાત તમે સાચી કરી છે શાકાહારીને માંસાહારીની વાત કરી શાકાહારી તમે જે ખાવા ખાવ છો આપડા ગુજરાતમાં જે હિન્દુ છે મુસ હિન્દુ લોકો બધુ શાકાહારી જ ખાય છે શાકાહારીમાં પ્રોટીન તો જે કેલ્શિયમ બધું મળી રહે છે પણ જે એમ નથી માંસાહારી લોકો હોય છે તે પણ જે આપડે માંસ મછલી ખાય છે તેનો ઉપયોક્તના ખવુંના જોઈએ કારણ કે કોઈ પણ જીવને મારો એ ખૂબ જ આપણે ગુનો કહી શકીએ એ પાપ કે પુણ્ય નથી કારણ કે કોઈ જીવનું એક હત્યા કરવી ખુબ જ મોટો પાપ કહેવાય અને આપણે તે કરી રહ્યા છીએ તે ઘણું નુકસાનકારક છે. પછી જે માંસાહારી જે લોકો છે ને જે અન્ય માંસાહારી વસ્તુઓ ખાય છે તેમાંથી પ્રોટીન કેલ્શિયમ ઘણું બધું મળી રહે છે પણ એની કે આપણે જે શાકાહારી પદાર્થો છે વસ્તુ ખાવાની છે તેમાંથી પણ તેટલા જ પ્રમાણમાં પ્રોટીન મળે છે એટલે જે લોકો જે પ્રોટીન માટે જે પો આપણે નથી માંસાહારી ખાવાનો ઉપયોગ કરતા. તેની જગ્યાએ જો આપડે શાકાહારીનો ઉપયોગ કરીને તો જો ઘણા જગ્યાએ જીવોનું હત્યા થતી હોય તે ઘટી જાય છે તમે જો હમણાં ન્યૂઝ સાંભળ્યું હશે તો જે ભારત છે એ ટોપરટી ભનમાં જે બીફ જે બીફ એક્સપોર્ટર બની ગયું છે બીસ નું પેલું જે સૌથી વધુ નિકાસ કરતો દેશે ભારત છે એ ટોપ વનમાં આવે છે એટલે આ ઉપરથી ખબર પડે કે ભારતમાં જેવી રીતે માંસાહારી પદ્ધતિ થઈ રહી છે જે જાનવરોને મારવાની પદ્ધતિ કઈ રીતે વેરે ઘણું પાપ કરી રહ્યા છે લોકો એ ખુબ જ નુકસાનકારક છે તમારું શું કેવું છે આના વિશે?
હા મારું એક એવું છે કે જેમ કે હું તમને થોડીક એટલી બધી માહિતી આપી શકું કે તે જેમ કે તમે પણ વાત સારી કરી કે જેમ કે આ ગુજરાતમાં અમુક ઘણા લોકો છે તે બાર દેશમાં રહેતા હો હોય છે પણ એ પણ માંસાહારી ખાતા હોય છે એ માંસાહારી ના ખાવું જોઈએ જેમ કે આપડા દેશમાં પણ બગાડ થતો હોય છે આપડા રાજ્યમાં બગાડ થ હોય છે જેમ કે જિલ્લા પ્રમાણે જો કેસ ફેલાય તો પણ આગ. ભારતમાં ફેલાઈ શકે છે જેમ કે આપડા હા વાત સાચી છે પણ આપડે જો અલગ અલગ. અલગ રીતે. આપણે અનાજ ખાઈએ જેમ કે સારું ભોજન લઈએ ને તો પણ આપણા શરીરને નુકસાન ના. થાય પણ આપડ શરીર માં એવી ઉત્તમ તાકાત આવે કે જેમકે અલગ અલગ રીતે આપ કામ. કરી શકીએ જો આપણે સવારમાં કામ કરીને જો આપે પેલું ગમે તે કરીને કામ કરીએ જો પાછી સાંજે ખાવા ખાઈએ તો પણ આપડું સે પેટ ભરીને ખાવા ખાતા હોય પણ આપડે એવું લાગ લતું હોય કે ના બસ હું ત્રાપી રહ્યો છું મારે બસ હવે ખુબ બધી તાકાત થઈ જશે એવી રીતે ખુબ અતિ પ્રમાણમાં આપણને તાકાત આવતી હોય છે પણ આ અમુક લોકો માંસાહારી ખાય છે ને એ પણ મારે એટલું જ કવું છે કે જે માસા માંસાહારી એ એવો રોગ પ્રકાર કરે છે જેમ કે વાયરસો પછી અલગ અલગ પ્રમાણમાં રોગો પેદા કરે છે અલગ અલગ રીતે જે પાપ કરી રહ્યા છે પણ એને એક એની અંદર જ એક જીવ હોતો હોય છે જેમકે એ જીવની અંદર જો આપણેે પણ જીવની અંદર આપડે એમનો જીવ લઈ લેજ પણ એમનો જીવ જઈ શકે ને પણ આપડે રોગો વધી શકેને એ પણ મારે લોકો આાઈ તો પણ એ ઈ આપડે પેલું કરી શકીએ છીએ હા પણ મારે એ કેવું છે કે જે પણ એ વસ્તુ ના ખાવ જોઈએ જે સરકારી શાકાહારી વસ્તુ એ ખાવી જોઈએ કે જેમ કે આપણે રોટલી છે જે દાળ ભાત છે જેમ કે અલગ અલગ અનાજ પ્રમાણે જ. જે બનાવામાં આવેલું છે ને પણ એ ર જે પુરી. મળતી હોય છે એ અલગ જ પ્રમાણમાં મળતી હોય છે જેમકે બાજરા બાજરાનો રોટ. એવો હોય છે ને. બાજરાનો રોટલો અંદર આપડે અંદર ખાઈએ તો બઉ. બઉ બઉ એટલે અંદર એક પ્રોટીન પ્રોટીન મળતું હોય છે.
બરોબર છે એક વાત કહો કે હમણાં જે લોકો નથી ખાતા કે સવારે બુ ખાય છે. ડાબી નાસ્તો કરે પછી બપોરે ત્યાંનાથી વધુ ખાય અને જે સાંજે. ને ખુબ જ ડા. ખ લે તેના કારણે તેમનું સંતુલન છે ને શરીર નું બગડી જાય પણ હકીકત પાત્ર. તો છે ને આપણેે સવારે ખુબ ઓછું ખાવું જોઈએ પછી સવારે ના. સવારે વધુ ખાવું જોઈએ પછી બપોરે તેના કરતા ઓછું જમવું જોઈએ. પછી રાત્રે છે ને હલકો ખોરાક લેવો જોઈએ હું તમને એક વાત કું અને હવે. છે ને આપણે પછી કોલ કરીશું આજે કોલ નહી કરીએ સારું.